હલો,
હમમ જો હા.
તમે જય શ્રી કૃષ્ણ તમે કેમ બોલો છો?
કેમ બીજી હતી કે
હલો?
કંઈ નહીં, એમ કે હજુ તું એટલે ભૂલી ગઈ હતી.
હમ.
યાદ નથી આવે એ શું ને?
તમારું કેમ નામ છે? શું નામ છે?
આપનો પુજા બેન છે.
ઠીકસે, આ શું કરો છો?
નહીં ને એ તો
હમ.
રોટલી બનાવું છું.
ઠીક છે. બોલો?
થાવું નહીં, એટલાને સાત દિવસમાં આવું છું હું. એમ કે, હું સાત દિવસને આવું છું.
ઠીક છે.
એટલે તો બીજી વખત માં રને, આવું થાય છે. આટલે તો બીજી વખત મારાની આટા થાવું છે.
હમ.
અ તો કંઈ કામ નથી હતી છે ને હ વસ્ત
ઠીક છે.
હમ. હમ. કંઈ ના કરતી, અના રોટલી બનાવીને ગેસ સાફ કરીને, તો ઠામડા ધોમ-' એટલે તો પૂરો ટાઈમ થાય જાય.
હલો.?
હમ.
ઓર ખાવાનું બનાવી લીધું.?
હ, એટલે ભણાવી લેજું શું?
રોટલી બનાવ્યા રહ્યા છો કે?
હમ.
શાક શુ બનાવે છે?
કઈ નહીં પણ બનેશે એને
હમ.
કાય નઈ બનાઇ છે.
ઠીક છે. ઔર?
પાઈ નહી હોત સર બધા બધા ત અના ઉદયપુરની દેવી છેાલ.
ઠી ક છે અચ્છા સુન
અર્લેન જીમાનો ગયા છું. ખાવાનું,
લગ્નમાં ગયા હતુ
કે્યા
લગ્નમાં ગયા છે. કે
હા આટલે ર રિસેપ્શન થઈ ગયુ, ને આજ
ઠીક છે.
ઓર
પાને એ છે તો સ ઠીક છે.
હમ્મ
હ, શું થાય રહ્યું છે.
શતે છું.
હ, અચ્છા અચ્- અચ
હમ્મ
એટલે મનેને એક રોટલી વા બનાવની છે.
ઠીક છે. રઠી બના સૌ
કેમ
બનાઓ
હા, હવે બનાવી લઉં છું કઈ ટાઈમ લગોડી કો છે.
હલો
હમ્મ
બોલો છે.
કઈ તઇમ લાગવડી કોની છે.
ચાર પાંચ રોટલી બનાઓને ક ટાઈમ લાગ્યું છે.
આટલે એક બેન ક્રચો અને છની, રોટલી બનાવીશું એટલે તો માર પેટ કઈ ર થઈ ગયું છે એને કવારે વગર દૂબતું રહે છે.
હમ્મ
એટલે તો એમ કે જે કે મને એને એ નનીિકાલવાનું છે, કે હલો અને સાસરે મોકલવાનું છે.
કેને
અન મારા પા છે. સાંદ એમ કે છે. એમ હલો
પૂજાબહેનનું ફોન હાર્યું છે.
ટીના
પૂજાવેનુ
આ ચડના એમ નંદને મમ્ીનુ, કે
હા
અચ્છા ઠી છે.
હા
એમ કેજો કે અમારે વાતે એમ કેજ કે નનું મને અંદર સાસરે મોકલવાનું છે.
કેમ મજ છ
આટલે ફોન પે બધે છે. હલો
હલો, હલો
હા હલોલો
બોલો તમે
કાઈ નઇ એ તો છે.
હે?
કઈ નઈ એટલે તો માનેને સાત દિવસ ને અમારે કને જાણો છે.
નામાં કે પ્રોગ્રામ છે કે? તમારી વૈસાનું કેમ મોકલો છો સાસરે?
એમ
સાસરે, કેમ મોકલો છો?
જાવેરાય કે
ના અહિયાં પચે ઘટી જાવે છે.
હા.
તો મારે શું થાય છે.
હમ્મ.
સુ કે
લેવાને આયા છે કે સસરાવાલા?
હા, એટલે આવડું જ આવડું તોું રહે છે.
ઠીક છે. તમારે કંઈક કરવું
હા, અહીંયા તો બીજી વખત ના હટાડે છે.
હમ્મ. ઠીક છે.
હા, તો મારો તો મજા મગજી કામ નથી કરે છે.
કેમ?
મારું મારોડે મગજ કામ નથી કરે છે, એમ.
હમ્મ. રોટલી બન ગઈ?
હા, હવે બનવી છે ને
ઠીક છે. ગરમી લાગરી સે.
મને બીજી વખત લાગતી છે. હું જાવ કોને છું, એમ કેતી છું. ઓટલાને કઈ થાય જાય ને પછી હું તો જઉં કોઈને છું.
હા, તમારે કઈ કરને
હલો, કેમ કરું છું?
હા.
અણા તોઈ થઈ ગયા ને પછી હું જાઉં તો ને છું એમ
હા. તેજ પડુ પડ્યું ને ખાવાનું હોય. અટેસ બેટ પેટને ખાવાનું હો
હમ્મ. અરેશ તો બોલો
તમે કાન કામ તો કરું પડે છે ને?
હા
હા.
અહીંયા જાવે તો વામ કરવું પડે છે.
કેમ કર નંદુની મમ્મીને શું કહીએ છે તમે.
એવુ બોલ્યો છો કે પૂજાબેનનું વાત કરું હું તમારે વાત બાદને કરું છું.
એમ બોલે છે કે તને મને તો નથી કર્યું છે. એટલે ઉનાને મેં વાત કરી છે ને હલો હા. ઓલા ની મેં વાત કરી છે ને વાત તો પછી બીજી વખત નહી બોલે છે મને. એમ કે છે મેં બે મિનિટ મે કરું છું પડે ન કરીશુ
ઠીક છે મને નાકી દીકરી ચોટી જાય ને તો રો રોવા લાગકી ગયા.
હા. એટલે તો હાથ ના અટે ધારતે ગયા લગાડ્યા છે ને સારે ઉુનારા બદાન એવી સબ તો જાતે ગયા અલગ હ છે.
આ. ઠીક છે.
હમ્મ
ઓર
કઈ ન છેવ હવે તો
મચ્છર કાટે છે.
કે
ઠીક છે તમે રોટલી જમ હા ઠીક છે હવે હું ભજા કરું છું. હમ્મ હવે એ બાદ ન કરોજો. કે કલ હો પડચો.
રોટી ચોપડી રુ કીટચેન રી ઠી છે હા તમે બાદમે કોલ કરું છું ઠીક છે ને
હમ્મ
કઈ કીચડની આ હલો અમે રખું છું ઠીક હે
કેમ બોલે છે.
નાવે કોઈ આ
કોઈ આવડ્યું કે છે ને ઠીક છે ઠીક છે
ફોન લગે જ ફો.